ફરવા માટે જગ્યા કઈ સારી હોય.
આપડે એક ટ્રીપ પ્લાન કરીએ. અત્યારે અમે વરસાદની સિઝન ચાલુ તો ફરવા જવાની વધારે મજા આવશે. એના માટે હિલ સ્ટેશન જવું પડશે કયું કયું હિલ સ્ટેશન. . . હે કયુ ક્યુ હિલ સ્ટેશન હ.
માઉન્ટન્ટ આબુ હો.
માઉન્ટ આબુ એ પોલો ફોરેસ્ટ બી એ અને માથેરાન બી એ.
થેરાન એ બધું.
અત્યારે વરસાદ ની સિઝન ચાલુ હો વરસાદ જેમ વધારે પડે તો આજ આ બધી જગ્યા આમ તો મજા આવે.
માથેરા માં ફરવા શું.
માથેરાન માં બધું શું કેવાય હિલ સ્ટેશનમાં તો શું ફરવા જેવું હોય. બધે વરસાદ ટ્રેકિંગ ટ્રેકિંગ કરો કેમ્પ. કરો વાત બીજું શું પણ એના માટે. બે જણા માં મજા ના આવે.
એજ હોય એમ.
હ બે જણામાં મજા ના આવે. તારા જોડે તારા ફ્રેન્ડસ તો કેટલા આમ જે આઈ ટ્રીપ પર.
ફ્રેન્ડ્સ ચાર પાંચ જેવા.
મારા બે ત્રણ જેવા તો તું વાત કરી જો જો. લોકો વધારે હોય. તો પૈસા ઓછા આપવાના આવે ભાગમાં.
સારું બીજે કઈ જગ્યા જે આપડણે ફરવા જઈ શકીએ.
ફરવાવામાં તો હિલ સ્ટેશન તો આટલે જ છે.
વિયતનામ જવું હોય તો.
એ હિલ સ્ટેશન નહી વિેતનામ એ હિલ સ્ટેશન નહી અને અંડર ઇન્ડિયા નહી અત્યારે ટ્રીપ ઇન્ડિયામાં જે. થતી હોયને એ પ્લાન કરાય કેમ કે બજેટ. બજેટ એટલું વધારે અને જેટલા વધારે લોકો થાય એટલા કરીજો. જેટલા વધારે લોકો હશે એટલા પૈસા ઓછા થશે આપવાના. અને ટ્રીપમાં એ મજા આવશે. હમ. આમ આપણે ટ્રીપમાં જવું હોય તો આપડણે શેમાં જઈએ કે લક્ઝરી બુક કરાવવી પડે.
હમ
લક્ઝરી ક્યાં તો કાર કાર જો જણા વધારે હોય તો લક્ઝરી બુકિંગ કરાવ પડે. તેના માટે કયું ટ્રાવેલ બેસ્ટ એ પણ વિચારવું પડે જોવું પડે. ત્યા આ ટવલ્સ બરાબર પેલ ટ્રલ્સ બરાબર હ એમ.
શોપિંગ કરવી હોય તો ત્યાં જઈને.
ત્યાં જઈને તો શું હોય શોપિંગ તો. ખાવાનું હોય ત્યાં શોપિંગમાં તો કઈ મોસ્ટ ઓફ ફરવાનું જ છે. શોપિંગ તો ત્યાં જઈને જોવું પડે કે ત્યાં શું શું વસ્તુ હો એટલે ત્યાંની વસ્તુઓ શું હા આમ આપડે ફરવા જઈએ તો લક્ઝરીમાં કેટલું બજેટ દસ પંદર હજાર તો થઇ જ જાય. ત્યા તો એનાથી વધારે. આમાં લકઝરીમાં ખામાં શું આવે નાસ્તામાં સવારે.
બીજું તો શું હોય.
સેન્ડવચ પણ હોય છે
તે કદી ટ્રિપ
બરાબર. સક્સપીરિયન્સ નહી એમ કોઈ.
ના એટલો બધ એક્સપરયસ નઈ મને.
બરાબર.
આપડે જઈએ બધા પ્લેનિંગ કરો તો.
શું?
આપડે બધા જઈએ એ ટ્રીપ પર.
એના માટે પેલા બધું ફાાઈનલ કરવું પડે ટ્રાવેલ્સ કયું જોવાનું કેટલા લોકો કો આવશે. કેટલો બજેટ હે એ બજેટ પરથી તમે પ્લેસ નક્કી થાય ને જેમ વધારે બજેટ હોય તો તમે માથેરાન જઈ શકો બાકી ઓછો બજેટ હોય તો માઉન્ટ આબુ સૌથી સારું રહેશે એમ. .
માં કઈ કઈ જગ્યા સારી ફરવા લાયક.
એતો કોઈ ખ્યાલ નહી હું હજી કદી ફઈરી નહી છું.
હમ્મ હમ્મ.
માઉન્ટઆબુ. માઉન્ટ આબુમાં તો ફરવા જેવું તો ગુરુ શિખર ઉપર આવ્યું હતું ગુરુ શિખર જ હોય. ફરવાલાયક. પુરુશિખર હે ત્યા લેક છે બસ. માઉન્ટઆબુ માં ટ્રે માઉન્ટઆબુમાં ટ્રેકિંગ નઈ હોતી.
વયતનામ ના સોરી.
શું?
માથેરામનું.
માથેરાનનુ ખબર નહી હવે એ તો જઈએ તો ખબર પડે. .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
બીજા કયા સ્થળ સારા ફરવાલાયકર વેધરમાં.
વેધરમાં અત્યારે વરસાદનું સિઝન તો હિલ સ્ટેશન જ બેસ્ટ હોય.
હમ્મ હમ્મ.
હિલ સ્ટેશન બસ બીજું તો શું હોય હિલ સ્ટેશનમાં. પહાડો પહાડ નું વેધર તો જયારે વરસાદ પડે તો જ સારું રેય. .
તમે ગય લાવ છો ફરવા.
જશું તો પેલી ટ્રીપ હશે એ માઉન્ટ આવું એની આગળ અમે કદી ગયા નહી.
અચ્છા. .
પરમિશન લેવી પડે ઘરવાળાની.
. સાચી વાત. પરમિશન મોસ્ટઓફ લી કોઈ આપતું નહી ઘરેથી બહાર જવા માટે.
તું પૂછીશ જોતો કદાચ તને પરમિશન આલે તો.
. સારું પૂછી જોઈશ આપી દે તો જઈએ બધા.
શું તારે મમ્મી તો એમ મનાઈ જ દે છે કદાચ.
હ હારુ મનાઈ દઈશ.
કઈ નક્કી કરે કદી હજી તો તું તારા ફ્રેન્ડસ ને કોન કોન ઇન્ટરેસ્ટ છે આવામાં પઈ હાલ થી હાલ બધું નક્કી ન થાય.
સારું પૂછી જોઈશ શું કે એરયા. પછી જઈશું ફરવા.
ફ્રેન ના હોય તો તમારા તારા ઘરવાળા થી પૂછી જોઅ કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તો આમ જેટલા જગ્યા વધારે છે એટલી જવામાં મજા આવશે.
સાચી વાત
હમ્મ બીજી જગ્યા બીજી જગ્યા તો આપડે કસે જવા જેવું નહી હાલ
માટે જવું તો કઈ જગ્યા સારી શું કેવાય
ટ્રેકિંગ માટે જવું હોય તો એ પહાડો જ છે પણ એના માટે બધાને પરમિશન તો જોવે ને કે એમના ટ્રેકિંગમાં જવુ કે એમના ખાલી ફરવા જવું અમુક ને ટ્રેકિંગ ના એ ગમે
બરાબર
પહાડો ઉપર રાતની ટ્રેકિંગ સેફે નહી. કોઈ પણ પ્રાણી આઈ ગમે તે તમને હા થઇ હકે એમ તો કોઈ જલ્દી રેડી નઈ થતું ટ્રેકિંગ માટે ટ્રેકિંગ નુ ને ટ્રીપ નું કેજે એક જગ્યા ડિસાઈડ કરી દઈએ સૌથી બેસ્ટ તો માથે